સ્પેન
નમસ્તે બેન જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ બેન કેમ છે
બસ મજા મા સાક સાકે પડી છે
હમ્મ
સાંજ પડી ગઈ છે આસ તો દન કટી નીકળીયો છે પતાઇ નઈ પડયો છે
હમ્મ એ ના એ રોટલો બણવું છે હમ્મ
હા મત રોટી બનાવ છો
હમ્મ રોટી બનાવું છે એ ને સારૂ એ છે અપોરે મહિલાઓ તો કોઈ હે પૂરો દીન કઈ નને કઈ કરો છે
હા
દિન કટાઈ જપતો પૂરો દિવસ હોય તો પૂરો દિવસ કટઇ પૂર્ણ હોય જાવે પતઇ કોની ચાલે છે બેન
નથી મે તો દિન મે નિંદ ભી નહિ નીકાલી છે આજતો વરના દિન મે તો થોડી સોવુ છું પર આજ તો કી ની શોઈ છું
તો થોડા સિલાઈ કર્યો ની
સિલેબી નની કર એ જ ખાલી સોઉ છુ નીંદ નઇ આવે છે એના પલટા ખાવું પછી જે ધોકાવે એની ને બસ એ જ કરું છું
પ્રેગ્નેન્સીમાં તો હાલત ખરાબ હોવે છે બેન
હમ્મ પરત કામ કર કર તો નક્કી જ કઈ નહી રે કઈ પતોય નહી પડે છે કે તમારે નણંદ કઈ ની વિયો છે
હા નણંદ્ર તો એ તો મારે બી જીવ ગભરાતો ને મેરેજ થયા નોય મહિના ગોબરાઈ બેન નય મહિના એડ઼ો હોયો છે ને જીવ ભી ઘબરાતો તો ઉલ્ટી ઉલટી તો વી મને પર તીન મહિના પૂરી ઉલ્ટી ની વી ચોથા મહિના મા ઉલ્ટી હોઈ મને બેન એ ન ઉલ ઉલટી થઈ જતી ને મેં જડી કદી તો એડો દિન આવતો જ મેં તીન બર ચાર બાર રોટલી ખાધી તો મતલબ રોટલી ખાતી ને મે બેન તો મતલબ એ ખા ના પાંચી બે તેન ઉલટી કદી કદી એક બાર શામ રો તો મને યાદ હૈ કે મેં તીન બાર રાત મે રો ખાઈ તીન બી બાર પડ ગઈ મતલબ કે બીચ મે. પાણી બી ની ટક્યો આ સ હોય મતલબ ન્યે. હોતી મને ભી ઉલ્ટટી પર યયો હૈ કોઈ કોઈ જ્યાદા પરેશાન રહે માચા. ભ પૂરો દિન અ પરેશાન નહી.
હા એસી પરેશાન મેં બી ની હુઈ છું. અ, અભાર જ એ છે. દો-તન જનો તમાને ટેબ્લેટનુ તો છે, ટેબલેટ ચાલતી.
હા, ટેબલેટ ભી ચાલતી. હમ.
ટેબલેટ ચાલતી રહે છે, તોરે કઈ નઈ હોય છે. ટેબલેટ ખતમ છે ને, બસ કઈને કંઈ. તુફાન ઉઠે છે શરીરમાં. હલો. હલો. હલો. અવાજ આવે છે? હલો.